છો
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં તમે કેમ છો
બામાં આજકાલ તો અમારે બાજુ મતલબ બધું ફિટનેસ વાળું બધું વાતચ ચાલ્યા કરે કે ભાઈ ફિટનેસ અમે તંદુરસ્તી કેવી રીના રાખવું ને એ બધું કારણ કે બધા સર લોકો ને બધા બધી બ બ વાતચીત ચાલ્યા કર તમારા તરફ પણ બધા બધી વાતચીત ચાલે કે મલ તંદુરસ્ત કેવી રીતે રાખવું એ બધી હમણાં બધું આવી રહ્યું છે બધ સરકાર તરફથી બધી વાતચીત ચાલે કે તમારા બાજુ
હા એમ તો ચાલી રહ્યું છે અને પેલા કેવું હતું કે અમાર બાજ કોઈ વાતચીત ચા ન હતી પરંતુ હાલમાં શું છે કે કોરોના જેવો ભયંકર વાયરસ પણ આવ્યો હતો જેના કારણે આપણું શરીર જો નબળું હશે તો આપણને એ વાયરસ જલ્દી ઇફેક્ટ કરે છે એટલે આપણે હંમેશા એ વાયરસ બચવા માટે આપણી ફિટનેસ પર તો ધ્યાન રાખવું જોઈએ તે માટે અમે ઓમેટો દરરોજના સવાર વેલી ઉઠી જતા અને અમને ટ્રેનિંગ પણ આપતા હતા ત્યારે શું હતું કે જીમ ટ્રેનરમાં આપણે જીમ પણ નહી જઈ શકતા હતા અને ફિટનેસ માટે કોઈ આપણને સલાહ આપી શકે તેવું કોઈ વ્યક્તિ ન હત એટલેમેટો મા્યમ છે તેમના દ્વારા અમે પણ યુટ્યુબ પર ને જે બીજા બધા માધ્યમો છે તેના દ્વારા ક્લાસ કરેલા ફિટનેસ માટેના અને એમાં અમને ઘણું બધું શીખવામાં આવતું હતું જેમ કે સવારઠીને રાટણ કરવું જોઈએ પછી નહવું જોઈએ પછી આપડે શરીરને સ્વચથ રાખવું જોઈએ કસરત કરવી જોઈએ જેમ બને તેમ દોડવું જોઈએ એમ ઘણું બધું શીખવાવામાં આવ્યું હતું તમને શું તમારે આ કોરોના કાળ જયારે હતો ત્યારે તમને પણ આવું કોઈ માર્ગદર્શન આપવા વાળું હશે ને
હા ભાઈ અમારે પણ એ બધું માર્ગદર્શન આપ બધા હતા અને હમણાં તો મતલબમાં બધું આ ફિટનેસ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે કારણ કે તમને ખબર જ છે કે ફિટનેસ આપણે રાખીશું આપડું શરીર ખુબ જ સારું રહેશે અને તંદુરસ્ત રહેશે કારણ કે તંદુરસ્ત વ્યક્તિને બધા જ લોકો પસંદ કરતા હોય છે તેથી કરીને અમે તંદુરસ્તી ઉપર વધારે ધ્યાન આપીએ છીએ અને મારા ઘરના બધા જ લોકોને મે કહ્યું છે કે પહેલા એક્સરસાઇઝ દરરોજ ના કરવું અને જમીને પછી પણ આપણે બધા ચાલતા જવું અને ચાલીને જ મતલબમાં થોડુંક આપણે વજન પણ ઘટાડી શકીએને બધું કરી શકીએ છીએ
હા તમારી માટે એકદમ ફાયદો છે અને આ બધું તો કરવું જ જોઈએ અને જીવનમાં એ ખૂબ જરૂરી પણ છે અને ફિટનેસ જો નહી તો આવનારા જે ભવિષ્ય છે તેમાં આપણને ખુબ જ તકલીફ પડવાની છે અને એ રીતે આપણે જોવા જઈએ તો સરકારશ્રી એ પણ દરેક ફરિયાદી છે એક ગ્રાઉન્ડ સુવિધા પણ આપી છે અને એ ગ્રાઉન્ડમાં સરકારશ્રીએ ખાલી આપણને આપ્યું છે એમાં આપણે આપણે રીતે બનાવવાનું હોય છે અને અમારે ત્યાં પણ હાલમાં જે ગ્રાઉન્ડ બની રહ્યું છે ત્યાં અમે પણ લોન રોપી રહ્યા છે પેરાટ શું છે કે ીરો લેવલ કરવામાં આવ્યું છે અને હવે લોન રોપવાનું કાર્ય ચાલુ છે અને પાઇપલાઈન પણ અમે જે આ વાડીઓમાં ખેતરમાં જે પાણી મૂકવા માટે લાઈન આવે છે જે આશરે સાડા ત્રણ વાગ્યા સુધી આવે છે સવારથી તે જ લાઈનનોો ઉપયોગ પણ કરીએ છીએ અને સારું એવું પાણી પણ અમને મળી રહે છે એટલે અમે એવું કરીએ છી અને ફુવારાઓ પણ મૂકવામાં આવ્યા છે અને એમ જોવા જઈએ તો ખર્ચો ખુબ જ વધી ગયો છે પરંતુ અમારી પાસે ગ્રાઉન્ડનું થોડું ઘણું બજેટ હતું અને જે લોકો કમાય છે અને જે લોકો રમવામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે તેમણે થોડા થોડા પૈસા કાઢ્યા હતા એટલે અમને ટફિક પડતી નથી અને અમને અમારે એ ગ્રાઉન્ડમાં કોઈ પોલિટિક્સ કે પછી સરકારનો પણ અમને કોઈ સહ સપોર્ટ મળ્યો નથી અમે એ લોકો પણ પૈસા રેા નથી અને એ ગ્રાઉન્ડ જયારે બની રહી થશે લોન બની જશે પછી કેટલા લોકો રમવા આવશે નાના બાળકો પણ રમવા આવશે અમે પણ રમીશું ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ એમ ચાર ચાર ની રમત રમશું એટલે અમારી પણ ફિટનેસ સારી એવી રહેશે તમારી બાજુ પણ ગ્રાઉન્ડ હશે ને તમે કેવી રીતે ગ્રાઉન્ડ બનાવી લો અને ત્યાં કસરત નેવું કરવા જાાવ છો દરરોજ
હા ભાઈ અમારેંગમાં પણ અમે ગ્રાઉડ બનાવેલું અને અમે પણ બધું કસરત ું બધું કરવા જઈએ છે કારણ કે તમને ખબર જ છે કે ગ્રાઉન્ડમાં જયારે કસરત ન કરવા જાયએ એ આપને
ખુબ જ સારું એમાં આપડે જે ગાર્ડન જેવું બનાવેલું હોય એવમાં તો ગાર્ડન માટે મલબ બધા જ આપડા જે સોસાયટીના લોકો હોય અને ગામના લોકો હોય તો સવારમાં બધા મતલબમાં ત્યાં એક્સરસાાઈઝ કરે તો ખુબ જ સારું લાગે કારણ કે જો બધા ત્યાં એક્સરસાાઈઝ કરવા જાય તો મતલબ બધા નાના નાના છોકરા રાને પણ થોડુંક પ્રેરણા મળે કે આપણે પણ એક્સરસાઇઝ કરવી જોઈએ અને જો આપણે એક્સરસાાઈઝ કરશું ને તો આપણા ઘરના બધા જ લોકો એક્સરસાઇઝ આપણા કરવા લાગશે અને બધા જ લોકો આપણને જોઈને થોડુંક પ્રેરિત થશે કારણ કે પહેલો કડમ લેવો થોડુંક મુશ્કેલ હોય છે બાકી મતલબમાં આપણને જોઈને પછી આખું ગામ એક્સરસાઇઝ કરવા આવી જશે કારણ કે તમને ખબર છે કે આ વસ્તુ કઈ ખોટું નથી અને જો આપડે એક્રસાઇઝ કરશું તો આપણને ખુબ જ વધારે લ લાભ થઈ જવાનો છે. કારણ કે જો આપણને મતલબ એક્સરસાઇઝ કરવા આપણે ધરી જું કે એક્રસાઝ કરવાથી કઈ ના હશે તો એ વાત ખોટી છે કારણ કે કે એક્સરસાઇઝ કરવાથી આપણને હમણાં તો કઈ ખબર ના પડે પરંતુ આગળ જતા આપણને ખબર પડશે કે એક્સરસાઇઝ કરવાથી આપણના શરીર ને કેટલોક બધો ફાયદો થઈ લો અને આપણા મતલબમાં હલન ચલન રાખીશું આપણા શરીરને થોડું દોડતું રાખીશું અને થોડું એક્સરસાઇઝ કરતી રાખીશું તો આપડણે જયારે મલબ આપે જયારે ઉમર થઈ જશે તો ત્યારે મતલબ આપણને એક્સરસાઇઝ ખબ જ વધારે કામ લાગશે અને આપડે મતલબમાં બીજા બધાને મતલ એકમ અ ચાલી ના શકીએ એવી બધી હાલતમાં ન આવી શકીશું અને ખુબ જ સારી રીતના બધું હલન ચલન પણ કરી શકીશું અને ખુબ જ સારી રીતના આપ દૂર સુધી ચાલી શકીશું દોડી શકીશું અને આપણે કઈ પણ હડકા ને એવું બધું પણ ખુબ જ ઓછું દુખવાનું છે જો હમણાથી આપડે બધું હલન ચલન કરશું અને ખામાં થોડુંક ધ્યાન રાખશું અને થોડુંક ડાઈટ કરશું તો આપણને આગળ ચટા ખુબ જ વધારે સારું એવું પડી જવાનું છે. કારણ કે હમણાં થી આપણેે તો બારનું ખાવાનું વધારે રાખીશું અને હલન ચલન પણ ના કરશ શું ઘરે જ સુઈ રશું અને થોડુંક પણ જીમ પણ ના જઈશું યોગા પણ ન કરીશું એવું બધું કંઈ પણ ન કરીએ તો આપણને હમણાં તો કંઈ ખબર ના પડે પરંતુ આગળ તો ખુબ જ વધારે તકલીફનો સામનો કરવો પડશે જેથી કરીને મેં તો હમણાં હવે જાણી ગયો છે કે ખુબ જ વધારે એવું આ ખોટું ગણાય અને આગળ જતા ખૂબ જ તકલીફ થશે એટલે મેં તો હમણાં થી હવે જીમ ટ જવાનો ટાઈમ ના મળે પરંતુ યોગા મેં દરરોજ કરું છું સવારે ઉઠી ને સવાર માં પહેલા યોગા કરું છું પછી મેં ના આવી ના મને પછી બીજા બધા કાર્ય કરું છું અને જેમ કે ખાવાની વસ્તુમાં તમને કહું તો ખાવાની વસ્તુ તમે બહારની ખુબ જ ઓછી કરી નાખી છે હવે મતલબ રવિવાર સિવાય કઈ ખાટો નથી બહારનું અને બહારનું ખાવાથી કેટલુંક બધું તકલીફ નો સામનો કરવો પડે આપડે જેમકે કોઈ પણ બીમારી ઈ શકે અને બહારનું વસ્તુ જયારે બનાવવામાં આવે તો કેવું તેલ પણ યુઝ કરવામાં આવે એકદમમાં કાળું તેલ જેવું હોય અને તે તેલ વાળું આપણે ખાવા માંડીએ તો આપણને કંઈને કંઈ થઈ જવાની સંભાવના રહે છે તો જેથી કરીને આપણે જો કોઈ બહારનું વસ્તુ ખાવાનું મન હોય તો આપણે ઘરે લાવીને બનાવી દેવું જોઈએ ઘરે લાવીને બનાવાથી આપણને ખુબ જ સારું પડે અને ખુબ જ એવું મતલબમાં ઘરે લાવવાથી બનાવવાથી આપણું તેલ પણ સારું હોય બધા મસાલા પણ આપડા જ હોય અને આપણું જ કઢાઈઓ પણ આપણું જ હોય જેથી કરીને કઈ પણ ગંદુ વસ્તુ અંદર જવાનું સંભાવ મલબ બાર આપણે ખાઈએ જે ફાસ્ટ ફૂડ ખાઈએ તો તેથી પણ આપને થોડોક ફાયદો થઈ શકીએ કે આપડણે સારી વસ્તુ ખાઈ શકીએ કારણ કે જો આપડે બહાર જો કોઈ ફાસ્ટ ફૂડ ખાવા જોઈએ તો તે મતલબમાં એકદમ ગંદા તેલમાં એવું બધું બનાવામાં આવે અને કેવા ખાડ પણ હોય તો તે બધા જે ય બધા તૂ બધા કીટાણો આપણા મોણામાં જાય છે અનેને જેથી કરીને આપણને બીમાર કરી શકે છે. જો આપણે ઘરે જ બનાવીને ખાસશું તો આપણને થોડુંક સારું પડશે જેથી કરીને મે મારી ફેમિલી ને, કહ છું કે આપડે બધું જે પણ વસ્તુ ખાવાનું હોય એ બધું ઘરે જ ખાવાનું, અને બહાર જઈને થોડું ઓશું ખાવાનું છે. કરીને, આપણે બીમારી પણ ઓછી થઈ શકી.
હા તમારી વાત એકદમ સચ છે અને બહારનું જોવા જ તો એમાં શું છે કે આપડે બાર ન ખાઈ શકી છીએ જેમ કે આપડા કે ફળ ફળાદી હોય છે, અને જે ફ્રૂટ સલાડ જે ઠંડુમાં આઈસક્રીમ એ બધું ખાવાથી એટલી બધી કોઈ બીમારી થતી નથી, અને જે ફળ ફળાદી હોય છે તે તો ખુબ જ સારું કહેવાય છે શરીર માટે જેમ કે, આપડે દાડમ કેળા, બદામ, પછી કાજુ, સંતરા, દ્રાક્ષ, એ બધું ખાવાથી ખુબ જ મજા પણ આવે છે અને સારું પણ આવે છે અને હાલમાં તો શું છે ઉનાળા નીઋડ ચાલી રહી છે, એટલે ગરમીનું પ્રમાણ તો વધી રહ્યું છે પરંતુ હાલમાં આપે કશે લગનમાં કે મેરેજમાં જઈએ ત્યાં પણ આપણને જોવા મળે છે, આ જે કેરીનો રસ જોવા મળે છે અને કેરી પણ હાલ માટે ઉનાળામાં ખુબ જ લાગી રહી છે, તો તેનો તો આપણે ખાવી જ જોઈએ કારણ કે એ તો ખુબ જ સારી ગણે છે શરીર માટે અને, અને ઘણા સારા એવા જે બીમારી હોય છે તેને દૂર કરવાવામાં પણ મદદ કરે છે, એટલે ફળફળથી તો ખાવા જ જોઈએ અને બહારનું તમે જેમ જણાવ્યુંમ જે ચાઇનીઝ હોય છે વડાપાાવ હોય છે ડાબેલી હોય છે, અને કટલે સમોસા એ બધું આપડણે ખાવાનું ટાળવું જોઈએ અને કશે પણ ખાવા જઈએ, અને આપણી ઈચ્છા પણ હોય તો એવી દુકાનમાંથી ખવું જોઈએ કે જ્યાં વેચાણ થતું રહે છે એનું. અને ખુબ જ મોટા પાયેપ હતું હોય ત્યાં કેવી રીતે બની રહ્યું છે અને બધું જોવાની પણ આપણને સુવિધા આપી હોય, ત્યાં આપણે એ જમવાનું જોઈએ અને બહારનો ટાઈમ તો ખાવાનું ટાળવ જ જોઈએ, પરંતુ થોડું ઘણું ખાય તો ચાલી પણ જાય છે, પરંતુ ફિટનેસ માટે હમણાં તો શું છે કે કોરોના કાર વીતી ગયો છે, પરંતુ કોરોનામાં બા બધા છોકરાઓ એ ફોન લીધા હતા કારણ કે ભણવાનું ઓનલાઈન થઈ ગયું હતું, તેના કારણે શું છે કે કોરોના કાર્ડ વીતી ગયો છે તે છતાં પણ લોકો હવે ફોનમાં જ તે રહ્યા છે, ફોનમાં જે લોકો આખો દિવસ બી જી મ છે પ બ જી છે ફ્રી ફાયર છે એમ ગમે તેવી ગેમો રમતા હોય છે, અને કેટલાક તો યુટ્યુબર હોય છે એમને ઈન્કમ પણ મળે છે, પરંતુ અમુક લોકો પોતાના ટાઈમપાસ માટે પણ રમે છે પરંતુ કેટલાક લોકો પોતાને એ જ જિંદગી માની લીધી છે કે આ ગેમ સિવાય બીજી કોઈ દુન નથી, તો એવું નહીં કરવ જોઈએ, એવું કરવાથી આપણી આંખને પણ અસર મગજ પર અસર થઈ જાય છે, જેને કારણે આપણે જલ્દી ગુસ્સ આવો, પછી તણાવમાં જવું ડિપ્રેશનમાં જવું ઘણા બધ ઘણી બધી બીમારી થવાની સંભાવના રહેલી છે, એટલે આપણે હંમેશા આ બધ ગમથી ઘણું દૂર રહેવું જોઈએ, અને જેમ બ ફિટનેસ તો રાખવી જોઈએ. અને આપણે ફિટનેસ રાખશું તો આપડ સારું સ્વાસ્થ્ય, પ્રાપ્ત થશે અને આપણે હંમેશા સ્વચ્છતા પણ રાખવી જોઈએ, સ્વચ્તા પણ ખૂબ જ જરૂરી છે, શું તમારી બાજુ પણ હમણાં શું છે બધા લોકો પબજી ફ્રી ફાયર અને બધી જ ગેમ છે તે રમીને પોતાનો ટાઈમ બગાડી રહ્યા છે કે પછી બધા સુધરી ગયેલા અને જીમને કસરત ના પોતાનો સમય કાઢે છે?
હા ભાઈ અમારી તરફ પણ બધા પેલા એવા જ હતા એમ મતલબમાં એું બધું ગેમ એવું બધું જ રમ્યા કરતા હતા પરંતુ હાલમાં તો બધા હવે સુધારવા લાગ્યા છે અને, બધા કામ પર પણ જટ થઈ ગયા છે કારણ કે તમને ખબર છે જેમ જેમ ઉંમર વધડે છે, તેમમ તેમમ આપણા ઉપર જિમ્મેદારી આવતી જાય છે અને બ કામ બધું પણ કરવું પડે, એ બધા પણ સમજાઈ ગયું છે બધાને અને જેથી કરીને બા મતલબ કામ પણ એવા ગયા છે, અને સારી રીતના કામકાજ ને બધું કર્યા કરે છે એટલે, ખુબ જ એવું સારું તો પડી ગયું છે બાકી એમ તો બધા કામ કામકાજ સારી રીતના કર્યા કરે છે.
હા તમારી વાત એકદમ સારી છે અને મને તો અમારે ત્યાં શું છે કે અમારે તો ફેમિલીમાં ચાર થી પાંચ જણા છીએ અમે તો અમારે તો બધાની જ ફિટનેસ સારી એવી છે અને પહેલા શું છે કે અમે બધા લોકો સાથે બેસતા હતા, જ ત્યારે અમને એવું લાગતું કે આ લોકોની ફિટનેસ નથી પરંતુ અમે એમને મા જેટલું અમને ખબર તેટલી અમે અમારી પાસે જેટલું જ્ઞાન એટલે કે નોલેજ હતું, તે અને અમે એમને શીખ્યું અને એ લોકો પણ હાલમાં કસરત થાય ગયા છે, અને સુગર જે ઘણી બધી બીમારી હોય છે કેન્સર એ લોકો સામે એ લોકો લડી રહ્યા છે, અને એ લોકોના સારું એવું પણ લાગે છે કારણ કે દવાઓ નુ સેવન કર્યા કરવાનું એ પણ શરીર માટે સારું નહી કેવાય તો ચાલો આપણે પાછા મળશું ત્યારે આ જે ટોપિક પર આપણે હમણા કરી તે ટોપિક પર ઘણુ ઉંડારપૂર્વક વાત કરીશું
હા, ભાઈ ચાલો મળીએ પાછો